હલો, હમ્મ બોલો હુ કરો?
બસ જો સુતા છીએ.
હારું છે ને, તબિયત પાણી કેમ છે?
અરે સરસ હો જોરદાર છે, તમને સારું છે ને?
હા મને તો સારું છે.
શું કરે બધા તમારે સાસું?
બધા એમાં જઓ આરામ કરે છે, એ માંરા સાસુ સસરા ને ટીવી જોવે છે ને, છોકરો મારે ટ્યુશન નુ ટાઈમ થઈ ગયો, હમણાં ટ્યુશનમાં જાશે મે તમને કીધું તું ને કે આવીને જાય ટ્યુશન માં
ઢીક હા, તમારા હસબન્ડ
ઈ તો કામે ગયા હો
એ કામે ગયા ઠેક અત્યારે કામે જાય આખો દી કામે જાય છે,
હા, એટલે હવારે આઠ વાગે વહી જાય હાંજે તી હ હા ટિફિન લઈને જાય હો,
ઓ બિચારાને તો તો ટાઢું ખાવાનું ન્યા કામે,
હા ખાવું તો પડે કઈક તો કરવું પડે ન્યા થોડું ગરમ ગરમ કઈ ખાવા મળે, એમ તો યા કેન્ટીન છે. પણ હવે એ લોકો ની સ્ટુડન્ટની જ કેન્ટીન હોય, ત્યાં અલાવ ન કરે ને.
હમ્મ હમ્મ હમ્મ
ત્યાં છે ને હું એ પછી મારે એમ જ છે, ઓફિસ માં પછી બાણનું ખાયે ને તી હાવ શરીર હાવ વધતું જાય હાવ પછી આમ ઘાટઘુટ વગર ના ચરબી થઈ ગઈ તો, પેટને વધી ગયું તેના માટે છે ને હું વિચાર કરતી હતી મને થોડુંક કેજો ને હું કરવું જોઈએ, તમે કઈક તો ખાતા પીતા તમે પેલા બોહ જાડા હતા ને,
હા હું તો બોવજ જાડું નેવું કિલ્લોની હતી હું તો, હું તો જો એક એક્સરસાઇઝ ને કરતી સાંજે જો એક્સરસાઇઝ
તમે જીમમાં જાતા કે ઝુંબા કરતા કે ઘેરેજ કરતા,
ઘરે જ કરતી એક્સરસાઇઝ ઘરે જ બધું ઘરે જ કરીન ઘરેજ મે દસ્ત
કે હારા તમારું ફિગર સારું થઈ ગયું હવે હા તો સારું વજન ઉતરી મારે હ બોહ વધી ગયુ હાવ હાહીઢ હિતેર પેલા તી પાત્રી તી પાંતરી ચાલીસ તો માડ હતું તમને ખબર છે ને તો કેવો થઈ ગયો હાવ ભંપલા જેવા થઈ ગયા જાડા જાડા પચા હાઈઠ આઠ કિલો નો ઉપર થઈ ગયુ પાછુ એમને હર ખાવા હવે તે બરોબર હવ પેટ વધી જાય ને કઈ પણ પછી બીમારી થાય ને પછી એમાંથી તે તો હું વિચાર કરતો તું જીમ બીમ કાઈક જોઈન કર લો પણ હવે તે ટાઈમ મલતો નથી તો હું કરું? પછી ખીર છે ને એક મશીન લીધું અમે તે--હમમ તે એમાં કરતી હોય થોડું ઘણું પણ હવે પછી આપણે રેગ્યુલર ન
કયું હા કયું મશીન લીધું તમે? અમને કયો ને તો થોડુંક.
એમ તો અમાર તો ઘણા મશીન છે. અમાર ઘરવાળાને તમને ખબર છે ને થોડીક તકલીફ? છે ને એને વાહામાં છે ને દુખે હે. એના લીધે એક છે ને હા એક ખુર્ચી જેવું હોય. એમાં છે ને અંદર મોટા મોટા બોલ હોય લોખંડ ના.
ઓહો
ઈ છે ને ફરે આમ એટલે રિમોટ વાળું હોય તમે એમાં બેસી જાવ ને. તો ઈ આંખા છે ને આમ ફરે ગોડ ગોડ ગોડ આપ આપ આંખાવામાં ફરે એટલે આપને કેમ આપણે કૂકને માલિશ કરતા હોઈએ કે અંગુઠાથી માલિશ
માલિશ કરી.
કુટું ભરાવીને માલિશ કરી એવી રીતના માલિશ થાય. આમ તમને આમ બોલ હોય ને આખો એમ ચૂભે એમ અંગુઠો આમ ભ ભાર દઈ ને એ કરીએ ને એવું લાગે આમ જાણે કોક આપને હાથ માલિશ.. કરી દેતું હો એવું લાગ મસ્તી નું આખા શહેરમાં તમે રીમોટ હોય એટલે તમે મોડ ચેન્જ કરી શકો તમારે આમ આંગુઠોમાં આ રીત કર તા હોય એવ એવું ફીલ કરાવવું પછી તમારે આમ ઉભું ઉભું આમ કરતા હોય એવું. પછી આડું આડું કરતા હોય એવું એવ બધુ મોડ ચેન્જ કરીન તમ કરી શકો વાઈબ્રેશન થતું હોય પછી એક બીજું છે એ પગમાં રાખવાનું છે તમને પગમાં એમાંય બોલ ફરતા હોય પગ આમ આપડે કો હ માલિશ કરી દેતા હોય એવું લાગે આપને. પછી એક બીજુય છે અહી એમાં પગ રાખી દેવાનાની આખું હેન આખો આમ શું કહેવાય હોરિજેંટલ ફરે આમ આમ આમ આપણે કૂકડી ન ફેરવ તો એની જેમ ફરે એટલે બે પગ રાખ દેવાના તે એક ફરે ને હા તો આપડું પેટ ને બધું હલે ને આમ આમમમમ થાય એટલે એટલે તમારે પેટની ચરબી થોડી ઓછી થાય.
અમે તો ઘરે જ જો જમ્પ આઉટ ને એવું કરી ને ઘરેન ઘરે જ બ અમે તો ઉતારીર્યું વજન બધું ગરમ પાણી જીરા પાણી ગ્રીન ટી ને હાઉ જમવાનું હાવ એટલે હાવ ઓછું કરી નાખ્યું તું અમે
હું એમ તો કરું અમે ઓફિસે જાવ ને હું ચા પાણી તો પીતી નથી કાઈ પછી ગ્રીન ટી. પી લઉ એકાદી પણ ગ્રીન ટી પીવું તે મને છે ને બહુ ભૂખ લાગે પછી. પછી જે હું ગ્રીન ટી પીઉ ને તો મને થોડીક વાર થઈ ને મને ભૂખ જ લાગે અને મોઢ સુકાઈ જાય તો એ પછી હું ગરમ પાણી માં નાખી ને એ બહાને આપણે ગરમ પાણી તો પીએ ને ચા પાણી ન પીતા હોય. તો પછી અયા ઓફિસે ગ્રીન ટી પીલવ. અને ગરમ પાણી કાઈ ન હોય તો પછી એક ગ્લાસ ગરમ પાણી ભરીન પી લવ એમ સવારમાં મને ઘરેથી ટાઈમ નથી મળતો. પહેલા મારી બોવ ટેવ હતી સવારમાં ઉઠીને પહેલા ગરમ પાણી પીવાની
હા હા.
તો હવે પછી હવે આમ ટાઈમ નથી મળતો ને એથી હવે નથી ઓલુ થાતું. પછી ઓફિસે જોઈન કરી લો.
અચ્છા એવું છે?
હા તેવું બધું કર તી હોય તો પછી પેટમાં તો કંઈ ફેર જ નથી પડતો.
પેટની તો એક્સરસાઇઝ જ કરવી પડે હું તો બહુ એક્સરસાઇઝ કરતી. સીડી ચડતી ઉતરતી એવી રીતે કરતી અને ત્યારે વજન ઓછું હા ખરેખરે એવું એટલે હા રેગ્યુલર કેટલા કેટલા મહિના વર્ષ દિવસ જેવું કેયરીયુ તું.
બધું પીવાનું બધું ચાલુ રાખ્યું ને બધું કર્યું મેં. એટલે પછી એ એમ ઉતરી ગયું વજન હા જમવાનું તો હાવ એટલે હાવ ઓછું કરી નાખ્યું મેં ત્યારે મારે તો જમવાથી ને વજન અ વધી જાય છે.
એટલે એ તો હું ઓછું ન કરું પણ આમ પછી હા જે ઓછું ખાવામાં એ એટલું બધું ન હોય ખાલી દાળ ભાત ખા ખાલી રોટલી ને શાક જ ખઉ તો દાળ ભાત ન ખાઈ કા પછી દાળ ભાત ખાઇ લઉ તો રોટલી ને શાખ. મને દાળભાત ના હોય તો હાલે પણ રોટલી ને શાક જોઈએ.
હા હા એટલે દાળ ભાત તો ભાત તો ઓછા જ ખાવાના ભાત થી વજન તે છે
પણ આપડે એમ કહી કે ભાત થી વજન વધે પણ ઘણી જગ્યા એમ કે કે ભાતથી વજન ઓછો થાય રોટલી થી વજન વધે
રોટલી તો તે વધે જ પણ એ તો હા એ તો કે રોટલી થી તો વધે એના કરતા તો રોટલો હારો પણ અ કે રોટલીથી તો વજન વધે પણ આપડે થોડુંક ઓછું એમ ખાવાનું આપડે આમ કે પાંચ છ રોટલી ને એવી રીતે તને ખાઈ લેવાની એમા એક રોટલી ને દોઢ રોટલી ને એવી રીતના જ ખાવાની. એટલે ઉ વાંધો ના આવે.
તમે એમ કહો કે ભાત થી વજન વધે તો એ તો ઠીક છે ચાલો આપડે નથી ખાતા એટલે આપણને એમ લાગે પછી સાઉથ ઈન્ડિયન પીપલના આ તેન હોય તો વેસ્ટ બેંગાલી લોકોને તો સ્પેશિલ ખોરાક જ ભાત હો તો એ તો રોજ ભાત ખાય રોજ એનો ખોરાક જ એ લોકો ન તો વજન કેમ નથી? એ તો તો પછી એનુ ઈ બધા જાડા જ હોવા જોઈએ ને સાઉથ ઇન્ડિયનના બધા જાડા હોવો જોઈએ તો એનો કેમ નથી તો તે બધાય ત્રણેય ટાઈમ ભાત ખાય સમજી લો ત્રણેય ટાળા. એ ઈએ નઈ થોડા ઘણા ને ભરી ભરીને ભાત જ ખાવાના
હા હા.
એ લોકો તો નથી જાડા થતા તો એવું નથી કે ભાત ખાવાથી આપણે જાડા થાય. ભાત અમુક બીમાર જે લોકો હોય ને તો ડોક્ટર હું કે ખબર એમ નહિ કે તમે રોટલી ખાઈ જાવ આજ બિમાર છો તોય તો ઈ એમજ કહે કે તમે ભાત ખાઓ થોડાક દી તમે ખીચ ખીચડી ને દાળ ભાત જ ખાજો એમ જ કહેજો તમને કે તમે હમણાં બીમાર છો ને તો. થોડાક દિવસ હલકું ખાવાનું ખાય છે ને થોડાક દિવસ તમે દાળ ભાત ખી. ખ નેવું ખાઈ જાએ એમને કે તમે થોડા ર રોટલી ખાય કારણ કે હલકું હોય પણ એનાથી વજન તો વધતું. તો ન વધે કારણ કે એમાં કાર્બોટ ની તે જ હોય એમ ચરબીયુક્ત વસ્તુ ન હોય એમાં. હ ખબર નહી કઈ
છે અલગ અલગ હોય હા બધાને બધા બોડી પ્રમાણે એવું હોય ને ઘણા એને ખાવાથી વધે ઘણા એ ના વધે ને. ઘણા તો હાવ પતલા હોય ને કેટલું બધુ ખાતા હોય તો એનું વજન વધતું જ નથી.
હા એ તો છે હ બધા એનું અલગ અલગ કારણ હોય.
કા હોય સા કોઈક નું વધી જાય ને કોઈક ઉતરે નહીં એવું.
કોકને માનું કે આપડે એમ કહીએ કે નારિયલ પાણી આપડે ગરમ કએ ને? કે નારિયેલ પાણી પીવાય ગરમ લાગે નો પીવાય એ તો અમુક જગ્યા એ છે ને નારિયલ પાણીને ઠંડુ માને.
ઠંડુ કે છે હા પણ એમ કે તરત જ જો આપડા ગામડામાં કેમ જાય. ત્યા તરત જ પાડી ગેલા અહ ઝાડમાં જે વથી નું પાડી ગલ્લા હોય ને એ ઠંડા હોય એમ કે ને આપડે જે વાસી કહીએ હા તરત જે વાસી પી ને ઈ ગરમ હોય.
છે એ ટુ આજ ખબર પેલી એ નથી મને ખબર હો.
એવું બધું એ કેહ છે એવું બધી વાત તું હાંભળી છે એ તરત ઝાડ માંથી પાડીને તરત પીય ને ઈ અહ ઠંડા હોય.
થે હા અહી તો કારણ કે ડોક્ટર એમ ક પ્રેગ્નેન્ટ હોય તો એમ કેક ડોક્ટરે આ તો એમ કે તમાર નારિયલ
નારિયલ પાણી પીવાનું.
લા આથી જે ના હા તો એને તો બીક લાગે. હા થોડીક બીક લાગે તો ગરમ હોય એમ કેમ નારિયાળ પાણી પીવાનું કે.
પણ પીવાની અહ હ હ ડોક્ટર તો બધ ડોક્ટર તો બધા કે જ છે.
બધા એને અરાજ્ય નાખ કે ભ વાતાવરણ અલગ અલગ હોય ને તો પછી ઈ પ્રમાણે હોય બધાનું અલગ અલગ.
હા બધાઇ નો અલગ ગત અલગ એનું અલગ બધાઇનો અલગ
મેન તો હું તેમજ કહ કે એક્સરસાઇઝ કરાય એટલે હેલ્ધી રહે બીજું તો કઈ નહી જેટલી તમે હાલચાલ કરો વોકિંગ કરો હા.
વોકિંગ એ
પેલા તો હું જાતી રોજ વોકિંગ કરવા હાઈ જે જાતી મને હવાર ટાઈમ નો હોય એ હમણાં તો ઈ હ વરસાદ પાણી ન ક્યાં જાવ આમાં ગારામાં. હૈ છે પછી મોડું મોડું આવી એને. થાકી ગયા હોય કાઈ કાઈ નથ થતું હવે જોઈએ પછી. જે ટાઈમ એજ સેટિંગ કરીએ બીજું હું.
બસ હા જીમ કરી તો જીમમાં જવાય. જીમમાં જઈએ પણ તો જીમમાં જઈએ પછી વજન ઉતરે તો જીમ મૂકી દઈએ તો પાછો વજન ચડી જાય છે એમ.
હા, હા તો પાછા એ જ વાંધા છે બધે.
હા, અને મારે તો પછી ઉતરી ગયા પછી હવે પા છું એટલું બધો ચડતો નથી કઈ.
છે.
હવે એટલું બધું કઈ વધે નહી. અરે ઉતરી ગયો ને દસ બાર કિ છો કરાં એ નાના રહ્યા ને એટલે પછી થકવી દેતા હોય આખો દી.
હા એ તો છે.
એટલે એ એમાં જોય હવાર થી ઉઠ થી હા જુદી એમને એમ જ.
તો જે ઓટોમેટિક ઉતરી ગઈ. છોકરાનું
હમ છોકરાને વાયડા હોય ને એટલે ઓટોમેટિક ઉતરી જ જાય
એના ટેન્શનમાં ટેન્શનમાં ઓલું થઇ જાતું હોય ચરબી
હા ચરબી એમને ઓગળી ગઈ શે મારી તો અડતું એક્સરસાાઈઝ ને કર હારું
નવરા થાવ તો પછી ફોન કરજો નિરાહે હા આવજો